હા, જય શ્રી ક્રિષ્ના. હા આજે આપણે, આ બાળપણના બાળપણની રમતો વિશે વાત કરશું.
હા, હા ચોક્કસ. બાળપણ નીરામા જો તો. કોને યાદ ના હોય.
હા, હા તો તમે નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા.
હ જો એક ખાસ કહું, તો અમે અમે લોકો નાનપણમાં હતા ને ત્યારે અમે લોકો ત્યારે તો ટીવી પણ એક અજાવી જેવું હતું કે કોકના ઘરે જ ટીવી હોય, ને અમુક જ દિવસે ટીવી જોવાનું રવિવારે એક જ વાર જોવાનું એમાં. પણ અમારા ઘરે થોડા રૂધિચુસ્ત હતા, તો અમને અમુક વસ્તુ જોવા ના મળે સિરિયલો નહીં જોવાની. અ જે એટલે. ના પેલું હા. હવેલી રામને કઈ. સિરિયલ આવતી હતી ને ફેમિલી બુનિયાદ. એ અમને જોવા. તા કે એમાં તમારામાં માનસિક વિકાસ પર અસર થાય, તો અમારે ખાલી રામાયણ ને મહાભારત અઠવાડિયામાં એક વાર જોવા મળતી તો એક રીતે સારું હતું તુ કે ટીવી નું. એડિક્શન. ટીવીનું એડિક્શન અમને લોકોને નહો તું. એ પણ. અમે લોકો ખાસ કરીને રમતા તો, એવી બધી રમતો કે ડબ્બાઇ સ્પાઈસ છે. કે પછી. કે પછી અમ શું કેવાયબબાઈઇસ, પછી સંતા કુકડી, પછી ત્યારે પણ એવું હતું કે, બોઈઝ અને, ગર્લ્સ ની રમતો અલગ અલગ હતી. એટલે આ. આહું. તો અમારા ઘરમાં કેવું હતું કે મારે ભાઈઓ જ હતા, ને સોસાયટીમાં બે ત્રણ ફ્રેન્ડ હતી, એ એટલે અ હું ભાઈઓ સાથે ઉછરી એટલે એ લોકો જે રમતા એ બધું મને રમવા જોઈએ, એટલે મે એક વખત એવું થયું કે એ લોકો ત્યારે એવું હતું કે. બોઇસ લખોટી રમે, છોકરાઓ લખોટી રમે, છોકરીઓ એ નતું રમવાનું. તે એક્રમના. પણ એ રમત કીધી ને તો મને સરસ મજાનો એક કિસ્સો યાદ આવી ગયો. કે હું નાની ને ત્યારે અમારા ભાઈઓ નું જોઈને હું લખોટી રમતા શીખી ગઈ ને પછી મારા મોટા મમ્મી મોટા પપ્પા ને ખબર પડી ગઈ ક્યાં લખોટી રમે છે ને હું ભણવામાં એટલે મેમે એવું હતું કે અમારે નંબર આપતા તો હંમેશા મારો એક થી સાત ને એક થી પાંચની વચ્ચે ક્લાસમાં નંબર આવતો મે લખોટી રમવાની મજા આવતી હતી તો મારી એક પારસી ફ્રેન્ડ હતી તો અમે બે જણા લખોટી રમવા માંડ્યા અને મારો ક્લાસમાં નંબર આવ્યો એકવીસ મોો
મને બરાબર યાદ છે કે મને ત્રણ કલાક સુધી ઓટલા પર બેસાડી રાખી હતીી ઘરમાં નહોતી આવવા દીી ત્યાંજ પછી જ ખોટી રમી છે ને ને રિઝલ્ટ જો તારું ઓછું થ્યું છે
બરાબર છે હા હા
એટલે આવા પણ કોક વાર મજેદાર કિસ્સા હોય છે હું ઘણી વાર અ લોકોને મારા છોકરાઓ સાથે કે મારા સ્ટુડન્ટ સાથે પણ આ કિસ્સો શેર કરું એમ કે મને એવું હસુંતું ને કે આવી રીતના ક્યારે પણ આવું હતું ખરું એમ પણ ખરેખર બહુ મજા આવેતી તિ બધી અમુક ડબ્બા આઈસ પાઇસ આટા પાટ
હા હા હા હા બરાબર હમ હમ
ઈ રમતા
હા અમે અમે છે ને મારું બાર પણ અમે ચાલી માં રેતા એટલે અ આજુબાજુ તો ઘણી બધી અસમવયસ્ક છોકરીઓ હતી એટલે છોકરીઓની સાથે અમે લોકો ઘરમાં પણ ત્રણ બહેનો અને આજુબાજુમાં પણ ઘણી બધી સાથે ઉછરતી છોકરીઓ હતી એટલે એ બધી બેનપણીઓ સાથે અમે લોકો સાંકળી પકડા પકડી આંધળો પાટો અ પછી આ અ અ અ શું કતા જમીન કે પાણી
હા
હા એટલે એવી બધી રમતો બહુ રમતા અને પછી જયારે આ વેકેશન નો ટાઈમ આવે ત્યારે આખું જમીન ઉપર ત્યારે તો આ લ્યુડોને એવું બધું બહ મળતું નહીિ ત્યારે સાપસીિડી એક તો રમતા સાપસીિડી કોમન હત એટલે ઈ ત્યારે પ્રચલિત હતી અને બીજું અમદાવાદ કરીને આખું જમીન ઉપર આપડે દો દોરતા અને ઈ લ્યડો જેવું જ કેવા તું તો ઈ અમદાવાદની ગેમ રમતા. એટલું ઈ યાદ છે. એટલે એઈ બધી અલગ ગલગ રમ અહ રમતો અને ઉનાળામાં તો ખાસ તડકા હોય ગરમી પણ હોય એટલે ત્યારે બહાર ના જવાય એટલે બેઠા બેઠા અહ ચોગાન એટલે ઘરની આસપાસ જ્યાં જગ્યાઓ હોય છાયડો હોય કેરમ રમતા બધા ભેગા થઈને ઉનાળામાં પછી. એવી એટલે એવી બધી રમતો રમતા તો ત્યારે બધા ભાઈ બહેનો છોકરીઓ બધા સાથે બેઠા બેઠા વારાફરતી થોડી વાર આ ગેમ રમે થોડી વાર બીજી રમત રમીએ એવી રીતે અને મને યાદ છે કે આજુબાજુ અમારી આજુબાજુ બી અહ જે સમવયસ્ક દ જે ઉછરતા છોકરાઓ હોય એ લોકો ભમરડો બહુ ફેરવતા એટલે મને પણ ભમરડો ક્યારેક ફેરવવાનું મન થઈ જતું. નાના હતા ત્યારે. એટલે પછી લોકો આપણને શીખવાડે કે જો આવો નાનો ભમરડો લેવાનો અને એમાં દોરી હોય એકદમ ફરતી બહુ અહ અહ વીટીએ સરસ રીતે અને પછી એ એકદમ છૂટાતે એને જમીન પર ફેરવીએ એટલે બહુ સરસ ફરે. એટલે ઈ ટ્રીક જોકે રમ બ શીખતા મને બહુ વાર લાગી પણ ક્યારેક મન થઈ જતું કે આપ આપ આપણે શીખવું જોઈએ ખરા કારણ કે બીજાને જોઈને આપણને પણ થોડુંક એ એ વસ્તુ જે ના કરવાની હોય ને એ પ્રત્યે આકર્ષણ વધારે થાય.
એ અમારે હા સાચી વાત જેમ મારું લખોટું નયમ તેમ તમારું ભમરડામાં એટલે ત્યારે એવા ભાગ પડી જતા, કે ભમરડો તો છોકરાઓ ફેરવે. લખોટી છોકરાઓ રમે. લખોટી ને લખોટો ને પછી આ તમે અમદાવાદ ની વાત કીધીટીને રિતના અ હવે તો પેલું બિઝનેસ કોન્સેપ્ટ જેવું થઈ ગયું છે ને. એટલે કોળીઓ ને બધું મળતી નથી, બાકી અહિયાં છે ને દરિયા કિનારે આવતા જ ને. તો કોળી ને બધું મળતું મે તો ઈ ચાર કોડી આઠ કડી સાત કોડી, એટલે ત્યારે પાસ નહી પણ, કોળીઓ થી અમદાવાદ રમ
હા બરાબર છે હમ હમ.
ની રમત પણ બહુ રમતા હતા. પણ અહ ને અહ ત્યારે તો પેલું અલુણા ના વ્રત કરતા તો મને બરાબર યાદ છે કે રાતે બાર વાગ્યા સુધી અહ એ બ હા ઈ ભાઈઓ ના ભાઈઓની ડ્યુટી કે બહેનોને જગાડવાની એમ. કે ઈ બધી જવાબદારી ત્યારે તો પતા પત્તા રમવું એટલે તો ક્રાઈમ કેવાતો એટલે પત્તા તો રમાયા જ નહી જો કોઈના ઘરમાં પત્તા જોવાય તો હોય. તો એ બાઇકઉટ થઈ જાય ગ્રુપ બાથી
બરાબર હમમ હમમ હા એટલે ઈ સારું સારું ના કેવાતું એમ પતા રમવા એ સારું ના કેવાતું હા.
સુધી કોઈને કીધું જ નોતુ હાય હે એ લોકો કો મન ખરાબ કેસે મને ડોબી કેસે મને ડોબી ડોબી કેસે એક જ મગજમાં બેસતું કે આવું આવું કોઈને કહીશ ને તો મને એમ કેસે કે તું તો બીજો ભણવામાં એટલે તો પત્તા રમેસ
ના ના પણ અ પણ સાવ એકદમ સ સાદી સાદી પત્તાની રમતો પણ શીખવાડતા કે દો તીન પાંચ છે અ પછી જોડ પત્તું છે. અ પછી એ એવી બધી રમતો રમતા અને પછી હવે જયારે મોટા મોટા થયા ને ત્યારે જજમેન્ટ ઈ એક સારી કહેવાય કે એમાં તમારે અ તમારે અનુમાન લ લગાડવાનું કે તમે તમારા હાથમાં જે પત્તા છે એમાંથી તમે કેટલા હાથ બનાવી શકશો. તો ઈ એક એ એક અ સારી છે એટલે પત્તા ની બધ બીજી રમતો ખરાબ છે એવું મારું માનવું નથી. અમુક રમત તો સારી પણ છે અને એ અ એમાંથી તમે ઘણું બધું શીખી પણ શકો છો.
હા ના ઘણું ઘણું ગુલામ ચોર ત્યાં ઘણી ઘણી એવી રમતો છે અત્યારે કઈક બ્રિજ કહેવાય છે. મને તો નથી આવડત પણ મારા સસરા છે, મારા કાકા એ લોકો એ ગેમ ની વાત કરતા હોય. છે કે ટફેસ્ટ ગેમ છે ને એમાં રમવાની સૌથી વધારે ઇન્ટેલિજન્સી એમાં થાય પણ ઈ જ રમત જો જો હવે પેલું કેહેવાય છે ને કે હિસ્ટ્રી રિપીટ ઇટસ જેવી એક કહેવત છે. એજ પછું પાછ છુ આવી રહ્યું છે. હવે સ્કૂલ માં ને બધી ટ્રી અ અહીં એક લોકો વચ્ચે એવો ટ્રેન્ડ આવી ગયો હતો કે મો મોબાઈલ પાછાડ લોકો ગાંડા થઈ ગયા હતા. હવે ઈ જ વ્યસન છે. છોડાવવા માટે ઘણી બધી સંસ્થાઓ જે છે ઘણી બધી સંસ્થાઓ છે એ છે ને આખો રોડ એક રવિવારે સવારે જે માર્કેટ નો રોડ હોય ને એ રવીવારે બંધ હોય. બધી દુકાનો તો ઈ રોડ એ લોકો અ નગર પાલિકાની પરમિશન અ લઈને આખું પ ત્યાં બધું અ સ અ‌ પેલી સાપ સીડી ડ્રો કરશે હા રીસરનું ડ્રો કરે છે ચો‌ કલરિંગ ચો થી ને બધા ને પછી બધા ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવે ડાન્સ કરાવે ને આવી બધી ગેમ રમાડે છોકરાઓને એમાં ભમરડાની ગેમ સાપસીડી લુડો આ આ આજ બધી ગેમ હોય છે જે એટલે એક વખતે કેહેવાય ને કે ભૂલી બિસરી મારા છોકરાઓ નાના હતા ત્યારે લઈને જ પણ હવે તો એ લોકો પોતે જ અ ન તો મોટા થઈ ગયા એટલે હવે એવું બધું નથી રમતા પણ હા હજુ મારા ઘર માં એમ અમુક અમુક વસ્તુઓ રાખી છે.
હમ હમ એટલે હવે હા હવે હવે જે મોનોપોલી ની રમત છે ઈ પેલા વ્યાપાર વ્યાપાર બી રમ હા એનાથી એ પણ એ એક જોતા સારી હ તી કે એના એનાથી તમારું થોડું ગણિતનું અને અ એ ગણિતનું અને ટકાવારીનું ને એ બધું થોડું તમે શીખી શકો કે આમાં કેટલા પૈસા આપવાના કેટલા લેવાના એ બધી જે જે અમુક અમુક વસ્તુ છે એ વ્યાપારની રમતમાં સારી હતી.
હા ને એ રમતમાં સારી એના કરતા એના પરથી આપણને એ ખબર પડતી કે કઈશ અહ આમ ત્યારે મ આરે ટીવીમાં મેપ ને બધું તો જોવા મળતું નહી તો એના પછી આપણ ને એવી ખ તો પડતી કે ભારતમાં આટલા બધા શહેરો છે ને આ શહેરમાં આ પ્રશ્ન પ્રખ્યાત છે અહી આ મળે છે અહીં આ મળે છે ચેન્નાઈ આના માટે ફેમસ કેહેવાય એ બધું હા ને હા ને પછી એમ લોકો હજુ મને યાદ છે કે અમારા વેકેશનમાં છે ને અમે લોકો એટલાસ ગેમ રમતા. એટલે એટલાસ એટલે એક સુધલે મોટો મેપ લઈ આ વે અમે લોકો ને પછી એમાંથી કોઈ પણ એક ઝીણું નામ શધી ને એ લોકો ને કહી દેવાનું.
બરાબર છે, હા હા આ શહેર છે દરિયા ના નામ છે જંગલો છે, એ બધું અલગ અલગ વસ્તુઓ હા. એટલે એ પણ એક હા એટલે એમાં તમારું સામાન્ય જ્ઞાન પણ વધે, અને સાથે સાથે તમને થોડું ભૂગોળ નું જ્ઞાન પણ તમારુ વધે, એવું હા હા. એટલે આવી બધી રમતો એક જોતા સારી સારી હતી ને આપણને યાદ પણ આવે છે, અત્યારે તો એ બધું ઘણું બધું બદલાઈ જ ગયું છે, એટલે અને બીજું મને યાદ છે કે થોડાક મોટા થયા એટલે લગભગ બાર પંદર વર્ષના થયા ને ત્યાર પછી અ જયારે આ ઉનાળાનું વેકેશનને એવું આવે, ત્યારે ઘરમાં બેઠા બેઠા પછી નવું નવું કઈક શીખવાનું જેમ કે ભરત ગૂથણ છે જે સ્કૂલ માં શીખવાડતા હોય, પણ પછી આપણા શોખ તરીકે એને વિકસાવવાનું. એટલે ઈ પણ છોકરીઓમાં એક અ નવી આદત અને એક સારો શોખ અ થતો અને એમાંથી પછી વાંચવાનું બીજી બુકો બધી વાંચન તમને જે શોખ હોય, એવી એવી વાર્તાની ચોપડીઓ વગેરે વાંચતા શીખો, એટલે એ પણ એક તમારા જ્ઞાનમાં ઉમેરો થતો.
હા હા સાચી વાત છે ખરેખર પણ એટલે એ કોઈ વાર એમ થઈ જાય કે એ ગેમ રમવા માટે ફરી એકવાર નાના થવું જોઈએ એમ. કેટલી સરસ સરસ ગેમ હતી, પણ આ એ સમય તો હાથમાંથી સરી જાય છે આપણા હાથમાંથી. પણ છતાં બી કોકવા જ ચાન્સ મળે ને રમી લવ હા. અમે લોકો ઘરમાં ભેગા થઈ એ ત્યારે અહ અહ સિકવન્સ જેવી હવે એના જેવી જેમ સિકવન્સ એક ગેમ છે.
હા યુ હવે હવે ન્યુમરો ઉનો પણ એવું જ એના પત્તાની જે એક ગેમ છે. જે અત્યારે લોકો લોક ઘણા લોકોને મને નથી આવડતી પણ ઈ પણ એવી પત્તાની જ ગેમ છે જે લોકો રમે છે ન્યુમરો ઉનો.
હા બસ આ ઈ અરે મારો મારે અહ દીકરો છે ને એની ઓફિસ માં તો અહ એ લોકોને આવી રીતના એક કામ કરતા કરતા કંટાળો આવે ને તો એ લોકોને અહ પ્લે ઝોન છે તો એમાં ઉનો ના પ તા ને કેરમ ને બધું પડ્યું હોય ને પછી અમુક ટાઈમ થાય ને તો ઉનોરમ ઉનોરમવાની કોમ્પિટિશન પણ થાય છે. એ લોકો એમ કે છે કે અમાર લો જીક સારું થાય છે એટલે પ્રોગ્રામર માટે એ જરૂરી છે એટલે એ ગેમ રમાડે. પત્તાની ગેમ રમાડે છે.